હ, જય શ્રી કૃષ્ણ શું હાલ છે. તમારો
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ હુ, તો મજામાં છુ, તમે કેમ છો.
આજે આપણેે, એક ઘસપસાદ વિષ પર ચર્ચા કરીએ કે
કેમ. કેમ એટલે અ શુ, વિષય એટલે કયા વિષય પર આપણે ચર્ચા કરવાના છે.
શું પૂછ હજુ, પણ મહત્વના છે. કે ઇન્ટરનેટ તેમની જગ્યા લઈ લીધી છે.
વાહ વાહ આ, તો બહુ જ સારી વિષય છે. આપડે આજે જોઈએ, તો આજના ડિજિટલ યુગમાં આ પ્રશ્ન ખુબ ચર્ચામાં હશે, એટલે આપણે ચતા જયારે પતી જશે, તો આપણને આ જે પ્રશ્ન તમે પૂછ્યું. કે પુસ્તકનુ હજુ, પણ મહત્વ છે. કે નહી? એ આપણને જાણવાવામા, મળશે આપણે એક બીજાને અ જે એનો ફાયદો, અને ગેરફાયદો ન ચર્ચા કરીશ તો આપણા, ચર્ચાના જે અંતિમ ભાગમાં આપણને એનું જવાબ, મળી જશે.
હા, બહ જ સારો વિષય છે. આજના ડિજિટલ યુગમાં આ પ્રશ્ન ખુબ ચર્ચામાં રહે છે.
હા, હા મેં તારાથી, એક સવાલ પૂછુ કે તારા મતે પુસ્તકનું મહત્ત્વ હજુ, પણ છે. કે નહીં?
પુસ્તકો ધ્યાનનો, વિશયવાસનીય અને ઊંડો સ્ત્રોત છે.
બરાબર, બરાબર પરતુ આજે આપણે જોઈએ તો દરેક માહિતી ઇન્ટરનેટ, પણ મળી જ જાય છે, તો શું પુસ્તક નું કામ છે.
વાચ ન આનંદ અલગ, જ હોય છે. એ પ ઇન્ટરનેટ પર નથી, થવાતી જો આપણને, પુસ્તક વાચવા ગમતું હોય તો આપણને પુસ્તક વાંચવાથી મજા આવે ઇન્ટરનેટ પર વાંચવાથી ક આનંદ
હા એ વાત તો તમે સાચું કીધું ભાઈ.
સાચું કહુ, કે પરતુ ઇન્ટરનેટ પર દરેક માહિતી સાચી હોય એવી જરૂરી છે, કે
નહી, નહી ઇન્ટરનેટ પર કોઈ, કોઈ જે માહિતી હોય, એ ફેક પણ હોય શકે છે. તો એટલે આપડે કહી, શકીએ. કે પુસ્તકો વધુ વિશ્વસ વિશ્વસનીય હે
બ આ મોટા ભાગના પુસ્તકો, નિસ દ્વારા દખાયેલા હોય છે, અને પ્રકાશન પહેલા, તેની ચકાસણી કરવામાં આવે છે.
એટલે ઇન્ટરનેટનો સૌથી, મોટો ફાયદો શું છે.
ઝડપ કોઈ, પણ માયથી થોડા સેકન્ડમાં મળી જાય છે.
અને પુસ્તકો માટે લાઈબ્રેરી, પણ જવું પડે છેને, અને ખરીદવા પણ પડે છે, એટલે ખર્ચો વધી જાય
હા, પરંતુ પુસ્તક વાંચવાથી એકાગ્રતા અને ધીરજ વધે છે. આપણે કઈ, વસ્તુ ઇન્ટરનેટ ઉપર વાચ તો કોઈ ન મેસેજ આવ્યો, તો આપણે તરત જ ત્યા મેસેજ પર જઈ જાય છે. અને પુસ્તક વાંચવા રહી જાય છે અને જેમ કે આપડ પુસ્તક વાંચતા હોય તો આપું બુ ધ્યાન પુસ્તક વાંચવામાં જ રહે છે એટ એટલે આપડું ધ્યાન તૂટતું નથી અને આપણે એક એક વસ્તુ પર એક ક્રતાથી રહે છે.
એટલે એમ કહી શકાય કે ઇન્ટરનેટ પર ધ્યાન બ ક જાય છે.
હા ઇન્ટરનેટ પર તો ઘણા વખખત ધ્યાન ભદકી જ જાય છે.
હ એક માહિતી શોધતા શોધતા આપણને બીજી ઘણી વસ્તુઓમાં વ્યસ્ત થઈ જાય છે.
હા વિદ્યાર્થીઓ માટે કયું વધારે ઉપયોગી છે પુસ્તક કે ઇન્ટરનેટ
જો મારા મ તો બંને જરૂરી છે પાઠ્ય પુસ્તક હોય એના સાથે ઇન્ટરનેટ નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ
જ બુક વિશે તું શું કહે છે
જો ઈ બુક્સ હોય ને એ ખૂબ ઉપયોગી હોય છે કારણ કે આપણેે એક જ મોબાઈલમાં કે આપણે મોબાઈલ કહી શકીએ કે ટેબલેટમાં આપણને હજારો પુસ્તક રાખી શકાય છે એટલે આપણને જે આપણા બેગ હોય છે એને લઈ જવાનો ચિંતા ન હોય અને આજે આપડે જોઈએ તો જે કિતાબ અને બુક હોય છે એના દામો કેટલા વધી રહ્યા છે અને એ દામો વધવા આપડે કેટલા જે પેજસ હોય એનો અ દુરપયોગ હોય છે એટલે એ પેજ બચાવીને આપણેે વૃક્ષો પણ બચાવી શકે
હમ તમારી વાત સાચી છે પરંતુ ઘણા લોકોને કાાગડ કાગડ પરનું પુસ્તક વાંચાનું વધુ ગમે છે
હા કારણ કે તે આખો માટે આરામદાયક હોય છે
કપ
ન અનુભવ પણ અલગ હોય છે
હા તમારી વાત સાચી છે પુસ્તક વાંચવામાં મજા તો બહુ આવે એવું કહેવામાં આવે છે ને કે જે વસ્તુનો ફાયદો હોય છે તે વસ્તુ ન કઈ ગેરફાયદો પણ હોય છે
હા હા જો મારા મનમાં એક સવાલ આવે છે કે શું ઇન્ટરનેટ પુસ્તકોને સંપૂર્ણ પણણે બદલી શકે કે દેસે
ઇન્ટરનેટના નવી ટેકનોલોજી અને તાજી માહિતી ઝડપી મળે છે એ વાત સાચી છે પણ મને તો એવું નહી લાગતી લાગે છે કે પુસ્ત ઇન્ટરનેટ પુસ્તકને સંપૂર્ રતે બદલી લખ છે બંનેમાં પોતાના પોતાનું અલગ અલગ ઉપયોગ છે અલગ અલગ મહત્વ છે અને જેમ કે મેં કીધું કે બંને વસ્તુનો અલગ અલગ ફાયદો અને અલગ અલગ અલગ ગેરફાયદો છે તે લોકોના ઉપર થાય છે કે લોકો તેમને રીતે ઉપયોગ કરે છે
એટલે આપડે કહી શકીએ કે અ બંનેના અલગ અલગ મહત્વ છે પુસ્તક વાંચવાથી સંબંધો પણ વધે છે છે ને
હા અનેનું લેખન તથા ચાર શક્તિમાં પણ સુધાર થાય છે
હા બહુવ સારી વાત કીધી
ઇન્ટરનેટથી નવી ટેકનોલોજી અને તાજી માહિતી ઝડપી મળે છે
હા ઇન્ટરનેટ પે આપણેે જોઈએ તો આપણને જે આપડે તાજું આજે ઘટના થઈ હોય એના વિશે જાણવાનું હોય તો એ ન્યુઝપેપર કે પુસ્તકોમાં નહી આવી શકે પણ એ આપણને ઇન્ટરનેટ પર તરત જ આ જેમ કે અત્યારે એ ઘટના થયું અને પાંચથી દસ મિનિટ પર સોશયલ મીડિયા મળી જશે
એક હોય તેથી સંશોધન અને નવી માહિતી માટે ઇન્ટરનેટ ખૂબ ઉપયોગી છે
એટલે પુસ્તકો ઊંડું જ્ઞાન આપે છે અને ઇન્ટરનેટ ઝડપથી માહિતી આપે છે
બહુ સરસ રીતે કહીએે તમે
હ હમ આજકાલ ઘણા વિદ્યાર્થીઓ મા રના ઇન્ટરનેટ પર આધાર કરીએ છે
હા પરંતુ નિયમિત પુસ્તક વાંચવાની ટેવ પણ હોવું જોઈએ કારણ કે પુસ્તકો વાંચવાથી આપણને એકાગ્રતા વધે એ તમેં એક વાર નોટિસ કરી. કે ઇન્ટરનેટ માટે આપ ઇન્ટરનેટ માટે આપણને ખર્ચા કરવો પડે છે, અને આપડે ઇન્ટરનેટ દ્વારા આપણા જ પોતપોતાના જ વાચી શકે છે અને જેમ કે આપ ખરીદે તો તે વાંચ્યા પછી આપડે આપડા મિત્ર કે આપણા પરિવારમાં એ લોકો જેને એક ઉ વાંચવાનું ઘણો ઈચ્છા હોય છે તેની આપી શકે છે.
હા, સારી વાત કીધી, તમે બહુ સારી વાત કીધી કે જે, આપણને અ આપડી વાંચી લીધી પછી, એ પુસ્તક આપડે બીજા કોઈને આપીને આપી શકે છે, જે લોકોને પુસ્તક વાંચવાનું અ ટે હોય છે.
ટ્રેન નું મહત્વ આજે પણ છે.
હા હા હજી પણ આપણે જોઈએ તો બવ બધા એવા વિદ્યાર્થીઓ છે જે લાયબ્રેરી ના શાંતિપૂર્ણ વાતાવરણ અને વાંચવાની સારી ટેવ વિકસાવવામાં મદદ કરે છે.
બંને મા
જો તને હ બઉ એમાં જોઈએ. કે મારા માટે પુસ્તક અને ઇન્ટરનેટ એકબીજાના વિરોધી નથી પરંતુ એકબીજાના પોરાક છે.
બંનેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
હા આપડે બંનેનો અ મિલાવીને અ એનો ઉપયોગ કરવી જોઈએ એટલે આપડે પુસ્તકો નો પણ ઉપયોગ કરી શકે અને પછી અ એનો આપડે લાયબ્રેરી અને જે ઇન્ટરનેટ છે એનો પણ ઉપયોગ કરવી જોઈએ, એવું નથી કે એક જ નો ઉપયોગ કરવી જોઈએ અને બીજું ન બંધ કરી દેવો જોઈએ.
આ ચર્ચાથી મને સમજાયું કે ટેકનોલોજી કેટલીક પણ આગળ વધે પુસ્તકો નું મહત્વ ક્યારે ઓછું નથી થવાનુ.
હા, પુસ્તકો અને ઇન્ટરનેટ, બંને સાથે મળીને જ્ઞાન ને વધુ સમ વૃદ્ધ બનાવે છે.
તમારી વાત બહુ સાચી છે, પુસ્તક અને ઇન્ટરનેટ બંને પોતાનું અલગ અલગ વા હોય છે, પુસ્તક ઓનુ અને ને જ્ઞાન આપે છે જ્યારે, ઇન્ટરનેટ ઝડપી અને નવનીત માં માહિતી ઉપલબ્ધ કરાવે છે. સલિત ઉપયોગ કરવો જોઈએ એટલે કે આપણને જ્યારે જે ઉપયોગી અને જ્યારે જે આપણને સારો અને સરસ લાગે તેને ત્યારેજ ચર્ચો કરવો જોઈએ.
હા બહુ સારી વાત કીધી તમને આ ચર્ચાથી મને આજ બહુ સમજાવી ગ્યું. અને બહું ખુબ આનંદ આવ્યો.
મને પણ ખુબ આનંદ આવ્યો ચલો મળીએ, આભાર, જય શ્રી કૃષ્ ણ આવજો.
આભાર, જય શ્રી કૃષ્ણ.